હલો.
મજામાં છો?
બસ મજામાં કેવું ચાલે છે તમારે કેવો, રહ્યો દિવસ?
બસ સારો રહ્યો દિવસ જો ને આ કામમાં ને કામમાં ઘરના કામોને બધું
હા આ પુરુષોને સારું નઈ કે બાર જાઓ નોકરી કરો આપડે સ્ત્રીઓ એ તો આખો દિવસ ઘરમાં જ
આ હા એ સાચી વાત છે
હા તમને નઈ લાગતું કે આમ સ્ત્રી-પુરુષ મા સમાનતા લાગવી જોઈએ
હાહા સાચી વાત છે લાવી તો જોઈએ પણ આમ આપડા અહિયાં ભારતમાં તો જૂને જૂની પ્રથાઓ થજુ તો નથી જતી તો સમાનતા તો ક્યાં રહી એમ
હા હા અને કેવું કેવાય કે સમાજમાં ત્યારે જ આમ સાચા થમાં પ્રગતિ કરી કેવાય જ્યારે સ્ત્રી અને પુરુષ બંનેને આમ સમાન તક સમાન અધિકાર અને સમાન સન્માન મલે
હા એ તો તમારી સાચી વાત છે સમાન અધિકાર જે છે તો સ્ત્રી-પુરુષ સમાનતાની પાયાની જરૂરિયાત છે
હા અને સ્ત્રી પુરુષ સમાનતા એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેના જીવનના દરે ક્ષેત્રમાં સમાન અધિકાર સમાન તક અને સમાન સન્માન મળવું જોઈએ. તેનો અર્થ એમ નથી કે બંને એક સરખા છે પરંતુ આમ બંનેનું મૂલ્ય અને ગૌરવ સમાન છે
આ હા એ તો સાચી વાત છે
હા
આપડે જયારે સ્ત્રી-પુરુષ સમાનતા ની વાત કરીએ તો લોકો જે છે એ એવું સમજી લેતા હોય છે કે શારીરિક રીતે જે છે એ સ્ત્રીઓને પુરુષ સમાન છે પણ એવું નથી કેવા માંગતા
હા એટલે આમ કેવું કે બોલો બોલો
એ તો પકોની વાત છે એમ કે દરેક ક્ષેત્રમાં અ અત્યારે પણ એવું છે કે પુરુષ અને મહિલાનો જે રેશીઓ છે દરેક ક્ષેત્રમાં પુરુષ જે છે વધારે જોવા મળતા હોય છે
હા
સ્ત્રીઓ પણ જે છે વધુ ને વધુ આમાં જોડાય એમ
હા અને કેવું કે કોઈ પણ સમાજનું વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંનેને આમ પોતાની ક્ષમતા પ્રમાણે આગળ વનવા વધવાની તક મલે કે હાલ તો આપડે મલી રહી છે પણ પહેલા નથી મલતી
હા પેલાના જમાનામાં તો અ સ્ત્રીઓ જે પેલા તો એમને જનમમા જ લેવામાં તકલીફ પડતી હતી કે જન્મે તો પ છી એમની ભ્રૂણ પેલ તમે ભ્રૂણ હત્યા કરી દેવામાં આવતી તી
હા
જન્મે તો અ એમનું જે છે જીવનચક્ર એક જ રીતનું હતું કે અ મોટા થાય ત્યાં સુધી એમને ઘર સંભાળવાનું કિચનમાં રેવાનું રસોડાના કામો કરવાના ઘર ના કામો કરવાના
હા વાત સાચી
બોલો બોલો
અને કેવું કે પ્રાચીન સમયથી લઈને આજ સુધી તો સ્ત્રીઓએ અનેક ક્ષેત્રોમાં પોતાની પ્રદી પ્રતિભા સાબિત કરી છે.
હા.
શિક્ષણ છે, વિજ્ઞાન છે, રમત ગમત, રાજકારણ, વ્યવસાય, કૃષિ સંશોધન સૈન્ય અને અવકાશ જેવા દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી જ રહી છે. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભેદભાવ અસમાન તક અને જૂની માન્યતાઓ પડકારરૂપ બને છે.
હા, સાચી વાત છે. અહ જૂની માન્યતાઓની જમે તમે જેમ વાત કરી એમ કે અહ બહ અત્યારે જે જેમના વિચારો થોડા એવા છે સ્ત્રીઓ પ્રત્યે એ લોકો એવું જ કે કે પહેલા પણ આપણેે હતું જ ને આમ ભારતીય સંસ્કૃતિમાં આવું જ હતું એમ. એમ કરીને સ્ત્રીઓને છે એક જે અહ દાયરા માં રહેવાની વાતો કરતા હોય છે. સૌથી પહેલા તો ઘૂઘટ પ્રથા જે છે
હા.
પછી આવી ઘણી બધી જે પ્રથાઓ છે એ જોવા મળતી હોય છે. જ્યાં સ્ત્રીઓના જે સામાન્ય અધિકાર હોય એ પણ સ્ત્રીઓને આપવામાં આવતા નથી જેમ કે શિક્ષણનો અધિકાર.
હા. એ તો વાત સાચી.
હા. કે અહ જે અત્યારે પણ એવું છે કે અમુક અહ જગ્યાએ શાળાઓ જે છે પૂરતી ઉપલબ્ધ નથી. તો બાળકોને શિક્ષણ નથી મળતું અને એમાં પણ જો મહિલા હોય કોઈ છોકરી હોય
તો અહ એના શિક્ષણમાં પણ ઘણી બધી અડચણો આવતી હોય છે પહેલાં તો એમને એવું જ કહેવામાં આવે કે તારે શાળા એ જઈને શું કામ છે, તારે નોકરી કરીને શું કામ છે, તારે તો ઘર સંભાળવાનું છે ને એમ.
અને કહીએ ને તો શિક્ષણ એ આમ સમાનતા નો સૌથી મજબૂત આધાર છે. જયારે દીકરીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે ત્યારે તેઓ માત્ર પોતાનું જ નહીં પણ પોતાના પરી વાર નું અને સમાજનું ભવિષ્ય પણ આમ ઉજ્જવળ બનાવતી હોય છે. તેથી દીકરા અને દીકરી બંનેને આમ સમાન શિક્ષણ અને વિકાસની તક આપણે આપવી જોઈએ.
હા. એ તો સાચી વાત છે. કારણ કે અહ જો કોઈ માણસ શિક્ષિત હશે તો એ પૈસા કમાઈ શકશે આર્થિક રીતે મજબૂત બની શકશે અને પોતાના પગ ઉપર ઊભા રહે હી શકશે. તો જયારે દીક એક સક્ષમ બને છે તો ત્યારે અહ જો જે એ કોઈ અહ એવા લગ્નમાં ફસાય કે જ્યાં એની સાથે કોઈ પણ પ્રકાર અહ નું ખરાબ વર્તન થાય તો એમાંથી એને એવું નથી વિચારવું પડતું કે પછી આગળ હું નીકળી જઈશ તો મારું શું થશે એ જે પછી એમાંથી સારી રીતે નીકળી શકે છે એમ.
હા. અને સ્ત્રી પુરુષ સમાજતા માત્ર કાયદાથી જ નહી પરંતુ આપણા વિચારો અને વર્તનથી પણ આવતી હોય છે. હવે ઘરકામ બાળક લોકોની સંભાળ નિર્ણય લેવાની પ્રક્રિયા અને આર્થિક જવાબદારીઓમાં બંનેની ભાગીદારી હોવી જોઈએ કોઈ એકની તો હોવી ના જોઈએ પછી પરસ્પર આદર છે વિશ્વાસ છે અને સહયોગ થી પરિવારને વ વધુ સુખી અને આપણે મજબૂત બનાવી શકીએ છીએ.
હા, એ તો સાચી વાત છે કે ઘરના નિર્નયો જે લેવામાં જે છે એ સ્ત્રીઓનો ફાળો હોવો જોઈએ. કારણ કે અત્યારે
મોટા ભાગના ઘરોમાં એવું હોય છે કે જે અ ઘરના મોટા મોટા નિર્ણયો હો હોય છે એ પુરુષ જ લેતા હોય છે જેમાં સ્ત્રીઓમાં મત નો કોઈ અ કોઈ એમના મતને ગણકારવામાં આવતું નથ થી એમ તો એમાં સ્ત્રીઓ પચીસ શું છે કે મહિલાની મરજી શું છે એ પણ પૂછવું જોઈએ.
હા અને આજના સમયમાં સરકાર અને વિવિધ સંસ્થાઓ મહિલાઓના શિક્ષણ અને સ્વાસ્થ્ય સુરક્ષા અને સ્વરોજગાર માટે અનેક યોજનાઓ ચલાવતા હોય છે અને અમુક એનજીઓ પન ચા સંસ્થા હોય છે કે સ્ત્રીઓને અ નોકરી મળી શકે.
અ હા હા તો ક ઘણી મેં જોયું છે અને ઘણા બધા એવા કાર્યક્રમો પણ ચાલતા હોય છે તે કે પર કે જ્યાં સ્ત્રીઓને સશક્ત દેખાડવામાં આવે છે અને સ્ત્રીઓના સશક્તિકરણ માટે કયા કાર્યો કરવા જોઈએ એના પ્રત્યે આપણને માર્ગદર્શન આપે છે.
હા પરંતુ આમ કેવો સાચો બદલાવ તો ત્યારે જ આવે જયારે દરેક વ્યક્તિ પોતાના ઘર માં અને સમાજમાં સમાનતા નો અભ્યાસ કરશે. વિદ્યાર્થી તરીકે તો આપડી જવાબદારી એ જ છે કે આપણે કોઈની સાથે લિંગ ના આધારે ભેદભાવ ના રાખીએ કે આ સ્ત્રી છે કે આ પુરુષ છે. અને શાળા કોલેજો અને કાર્ય સ્થળે દરેકને સમાન તક અને સમાનતા સમાન આપવું જોઈએ.
હ હા એ તો સાચી વાત કરી તમે. કે અ જે છે એ ઘરથી જ શરૂઆત થાય છે. આપડે જે દીકરાને દીક કરી ના ઉછેરમાં જે આપણે ભેદભાવ રાખીએ છીએ એ ન રાખીએ અને એમને એમની પસંદની જિંદગી અ જીવવાની આઝાદી આપણી એમની પાસેથી ન લઈએ. તો એક દીકરી જે છે એ ઘણું બધું કરી શકે છે.
હા અને એમ કહી શકાય કે સ્ત્રી પુરુષ સમાનતામાં હલો હા.
એવું નથી હોતું કે અ દીકરાઓ જે છે પાછળ રહી જતા હોય છે એ પણ ઘણું બધું કરે છે પણ અ થાય છે એવુ કે અ ફક્ત દીકરા પર ધ્યાન આપીએ તો દીકરીનું જે વર્ચસ્વ છે એન્યુ એનું જે આજની આગ ઓળખ છે એ દબાઈ જતી હોય છે એમ. તો એમ એવું ના કરવું જોઈએ આપણેે જયારે કોઈ ઘરે છોડ લઈને આવીએ બે છોડ લઈને આવીએ તો એની જેમ બંનેની સ જેમ એક જ પ્રકારની સંભાળ રાખીએ છે ત્યે એમ બાળકોની સંભાળમાં પણ દીકરા અને દીકરી બંનેની સંભાળમાં અ જે છે એ સરખો જ ફાળો આપવો જોઈએ.
હા, અને કેવું કે સ્ત્રી પુરુષ સમાનતા માત્ર મહિલાઓનો મુદ્દો નથી પરંતુ આમ સમગ્ર સમાજના વિકાસ નો આધાર છે. જ્યારે સ્ત્રી અને પુરુષ બંને સાથે મળીને આમ આગળ વધે છે. ત્યારે પરિવારને મજબૂત બનાવે છે અને સમાજ પ્રગતિ કરે છે અને દેશને વધુ આમ સમૃદ્ધ બનાવે છે.
હા, એ તો સાચી વાત છે કે, એક માત્ર મહિલાઓનું કા કામ નથી જે છે સમાનતા લાવવા માટે એ આખા સમાજ એના ઘરના સભ્યો એના આજુબાજુના સભ્યો એના ઓફિસ ના સભ્યો એ બધા ઉપર નિર્ભર કરે છે એ લોકો એની સાથે કેવો વ્યવહાર રાખે રાખે છે એ કેવા વિચારો રાખે છે એના પર જે છે એ ઘણું બધો જોવાનો આધાર રાખે છે અને
બોલો બોલો
એક મહિલા પાસે જો બધાનો સાથ અને સહકાર હોય તો પછી એને કોઈ પણ જગ્યાએ નીચું નમવાની જરૂર પડતી નથી
હા અને દીકરો અને દીકરી આમ બંને સમાન જ છે પણ બંનેને આમ સમાન તક આપવી એ કામ સાચી પ્રગતિ છે અને આપડે તો કેતા નહ દીકરો દીકરી એક સમાન મે હોતા હૈ સ
હા
એટલે જયારે પણ આમ તક મળે તો દીકરીને પણ આપડે એટલી જ આગળ વધારવી જોઈએ જેટલું દીકરાને વધારીએ છ છેએ
સાચી વાત છે
સારું સારું ચલો પછી વાત કરીશું આપડે હા